હેલો
હલો કેમ છો
હ નમસ્તે કેમ છે
હું પણ મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં જ છું આજે મને તારી સાથે હેલ્ધી ફૂડ વિષય પર વિસ્તાર થી વાત કરવાની છે.
વાહ ખૂબ સરસ વિષય છે હેલ્દી ફૂડ એટલે એવો ખોરાક જે શરીર ને તાકાત પોષણ અને સારું સ્વાસ્થ્ય આપે છે.
આજકાલના લોકોને ટેસ્ટ તો ખૂબ ગમે છે પણ હ હેલ્ધી ખાવાનું પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ હેલ્ધી ફૂડથી શરીર મજબૂત બને અને અને રોગોથી બચાવો થાય પાચન સારું રહે. અને ઉર્જા પણ મળે છે ને.
પહેલાં તો એ કે હેલ્ધી ફૂડ શું છે?
હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક જેમાં જરૂરી પોષક તત્વ હોય અને જેમ કે, પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ ફીબર. કેલ્શિયમ અને યોગ્ય પ્રમાણમાં કાર્બનડટ અને ફાસ એવું છે.
હા એટલે ફક્ત પેટ ભરવું નહી પણ શરીર ને યોગ્ય પોષણ મળવાનું પણ જરૂરી એ.
એકદમ સાચી બોલી.
હમ, હેલ્ધી ફૂડ શો માટે જરૂરી છે?
એ હેલીફટાસ કારણ કે સારો ખોરાક શરીર ને બીમારીઓથી બચાવે છે અને એમ ઇમ્યુનિટી વધારે છે. બાળકો ન વિકાસમાં મદદ કરે છે અને મોટા મોટા લોકોને પણ તંદુરુસ્ત રાખે છે.
આ ખરાબ ખોરાક થી શરીર નિબૂળ બની શકે.
હ હા બિલકુલ એકદમ સાચું.
હમ. હેલ્ધી ફૂડમાં કયા પ્રકારની વસ્તુઓ આવે?
અ હેલ્ધી ફૂડમાં જેમ કે, તાજા ફળો ભા શાકભાજી દાળ અને કટલોલ. દૂધ દહી સાસ રોટલી ભાકરી ભાત ખિચડી ડ્રાય ફ્રૂટ સોસ. સપોઝ. તો અને સલાડ ઘરનું તાજું ભોજન આ બધું આવે.
ઓ વાહ એટલે તો હેલ્ધી ફૂડમાં ખુબ વેરાયટી હોય છે.
હા હવે હેલ્ધ ફૂડમાં ખુબ વેરાયટી હોય છે, એકદમ સાચું બોલ્યું.
ફાળોશો માટે જરૂરી.
અ ફળોમાં ફળોશા માટે જરૂરી છે કેમ કે ફળોમાં વિટામિન્સ મિનરલ અને ફીબર, હોય છે એ શરીરને તાજગી રોગતી પ્રકાર રોગપ્રતિકાર શક્તિ અને પાચન માટે ખુબ સારું છે.
હા રોજ એક એક દો ફલ ખાવું જ જોઈએ.
હા હા બિલકુલ.
હા શાકભાજી ના શું ફાયદા?
અ શાકભાળજી ના ખૂબ પોષણ અ ખૂબ ફાયદા છે જેમ કે શાકભાજી ખૂબ પોષણ હોય છે, એ આંખ ત્વચા પાચન રક્ત અને શરીરનો વિકાસ માટે જરૂરી છે. ખાસ કરીને લીલા શાકભાજી શાક ખૂબ ફાયદાકારક છે.
હા હંમેશા કહે કે શાક ખાવું જરૂરી છે.
અ હા એક સાચી વાત છે.
હ, દાળ અને કોટલા શું માટે જરૂરી?
અ દાળ અને કોટલા એ માટે જરૂરી છે કે પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને શરીરના સ્નાયુઓ અ તાકાત અને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. મૂગ, ચના, તુરદાળ, મસૂર, રાઈસ માં બુદ્ધ ઉપયોગ છે.
હા એટલે રોજ ભોજનમાં દાળ હોવી જ જોઈએ.
હમમ જ એકદમ સાચું બોલ્યા.
અને તો દૂધ, દહી, સાસ શું માટે હેલ્ હેલ્થી માનવામાં આવે.
અ તો એવું છે કારણ કે એમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે હાડ હાડકા મજબૂત કરે, પચનમાં મદદ કરે અને શરીરને તંદુરસ્ત રાખે.
હા. ખાસ કરીને તો બાળકોને અને વૃદ્ધ માટે પણ ખૂબ જરૂરી છે.
હા બિલકુલ એકદમ સાચું બોલી.
હમમ અ હેલ્ધી લાઈફ માટે બ્રેકપા બ્રેકફાસ્ટ કેટલો મહત્વનો છે?
અ હેલ્ધી લાઈફ માટે બ્રેકફાસ્ટ ખૂબ મહત્ત્વનો છે જેમ કે સવાર નો નાસ્તો ન કરીએ તો શરીર થાકી જાય. નાસ્તો દિવસની શરૂઆત માટે એનર્જી આપે છે.
હા હેલ્ધી ન નાસ્તા માં શું ખાઈ શકયે?
હેલ્ધી નાસ્તામાં એવું ખાય છે કે જેમ કે પોહા, ઉપમા, ઈડલી થેપલાં, ફલ, દૂધ, સ્પોટ ઓ ઓટ્સ દાળીયા આ બ બધા સારા વિકલ્પ છે.
લિયો અને તો ઘરનું ભોજન હેલ્ધી કેમ માનવામાં આવે છે?
ઘરનું ભોજન હેલ્ધી એમ માનવામાં આવે છે કારણ કે તે એ સ્વચ્છ રહે છે તાજું અને પ્રેમથી બનાવેલું હોય છે એમાં તેલ, મસાલા પણ આપને કંટ્રોલ કરીએ શકીએ.
હા ભાઈ એમનું ફૂડ ટેસ્ટી લાગે પણ રોજ ખાવાનું યોગ્ય નથી ને.
હા એકદમ સાચું બોલી તું આ વાત તો.
હમમ. જંકફૂડ શું માટે ઓછું ખાવું જોઈએ?
અ અ એવું ઓછું ઓછું ખાવું જોઈએ કારણ કે બર્ગર, પીઝા ચીપ્સ, કોલ્ડડ્રિંક, ફ્રાયઅ ફ્રીઝ, પ્રિન્સ અ જેવી વસ્તુઓ તેલ, અ મીઠું, સુુગર અને મેૈદા વધારે એવુ ઇચછો કે એ મોટાપો અને એસિડિટી અને એક જ કમજોરીનું કારણ બની શકે ને.
હા એટલે કર્યું કે ખાવું ઠીક પણ રોજ ની.
એટલે ક્યારે ક્યારે ખાવું જોઈએ બિલકુલ સાચું.
હા તો હેલ્ધી ફૂડ સાથે પાણીનું મહત્ત્વ બી રાખવું જોઈએ.
હા હેલ્થી ફૂડ સાથે પાણી નું મહત્વ ખુબ જ મહત્વનું છે. પાણી શરીરને સાફ રાખે છે અને પાચનમાં મદદ કરે છે અને શરીર ને ફ્રેશ રાખે છે દિવસમાં પરંતુ અહ પૂરતું પાણી પીવું જરૂરી છે.
હા પાણી વગર તો સ્વાસતો બઉ એમ હાઇજીન છે.
હા એકદમ
બેલેન્સ ડાઇટ એટલે શું?
હા બેલેન્સ અહ ડાઇટ એટલે શું એક ભોજન બેલેન્સ અહ ડાઇટ અહ કહે જેમાં અનાજ, દાળ, શાક, ફલ, દહી, સલાડ બધું યોગ્ય પ્રમાણમાં હોય છે.
એટલે થાળીમાં વેરાયટી હોવી જ જોઈએ ના?
હા હોવી જ જોઈએ. કારણ બાલકોને અહ એકદમ સાચી બોલી બિલકુલ.
અહ બાલકોને હેલ્ધી ફૂડની આદત કેવી રીતે પાડવી?
બાલકોને હેલ્ધી ફૂડ અહ ફૂડ આદત એવી રીતે પાડવું કે રંગ બે અહ રંગ રંગ અહ રંગબેરંગી ફલ જ્યાં આ આપા જંગ ફૂડ ઓછું આપવું રોજ સમય પર નાસ્તો અને ઘરનું ભોજન આપવું માં તા પિતા અહ પોતા પોતાને પણ હેલ્ધી ખાવું જોઈએ.
હમ્મ, બાલકો જાયને શું ખા શીખે?
અહ બાલકો જોઈએ તો તો એ જ શીખું શીખે જોઈ જે એકદમ સાચું બોલીયા.
હેલ્ધી ફૂડ સાથે સમય પર ખાવાનું પણ જરૂરી છે ને?
હા હેલ્ધી ફૂડ સાથે સમય પર ખાવાનું જરૂરી છે. કારણ કહ્ ખુબ મોટું ખાવું હોય તો આ મુખ્ય રહેવું શરીર માટે સારું નથી. સમય પર નાસ્તો બ-બપોરનું ભોજન અને રાતનુ ભોજન કરવું જોઈએ.
હમ્મ એનાથી તો પાચન પણ સારું રહે પહિ.
હા, એકદમ બિલકુલ સાચું બોલ્યું.
મોસમ અનુસાર ખોરાક બદલાવી જાય.
હા મોસમ અનુસાર ખોરાક બદલા અહ બદલાવી જોઈએ કારણ અહ અહ ઉનાળામાં ફલ, છાસ અહ પાણી વાળીમાં વસ્તુઓ અહ શિયાળામાં પૌષ્ટિક અને ગરમ ચીજો વલસાડા માં હલકું અને સ્વચ્છ ચા ભોજન આ રીતે આ રીતે ખોરાક બદલવો યોગ્ય છે.
વા એ પણ હેલ્ધી આદત છે ને?
અહ હા બિલકુલ.
હમ્મ, આજે તારી સાથે વાત કરીને મન ખૂબ સારી રીતે સમજાયું કે હેલ્ધી ફૂડ ફક્ત સ્વાદ માટ ટે નહીં. પણ શરીરમાં મેં અને અ-આરોગ્ય માટે ખૂબ જરૂરી છે કે નહીં?
હમ્મ, હા હેલ્ધી ફૂડ જીવનને તંદુરસ્ત સક્રિય અને ખુશહાલ બનાવે છે ઘરનું તાજું તો સંતુલિત અને પૌષ્ટિક ભોજન અહ સૌથી સારું છે.
હમ્મ હવે ટુક્કામાં સારે કહે.
અહ જરૂર અહ હેલ્ધી ફૂડ વિષયની મુખ્ય વાતો એવી જ છે કે હેલ્ધી ફૂડ શરીરને પોષણ અને તાકાત આપે છે. અહ પો પ ફળ અહ ભય શાકભાજી, દાળ, દૂધ બધું જરૂરી છે. જંગ ફૂડો ઓછું ખાવું જોઈએ. સવારનો નાસ્તો ખૂબ મહત્ત્વનો છે બેલેન્સ ડીટ માટે. વેરાયટી જરૂરી છે પાણી અ પરત પ્રમાનમાં પીવું જોઈએ, ઘરનું ભોજન વધારે હેલ્દી છે. બાલકો નાની ઉમરે. હેલ્દી ખાવાની આદત પાળવી જોઈએ સમય પર ભોજન અને મોસમની ખોરાક પન જરૂરી છે ને.
ધન્યવાત આવજો.
હં ખુબ સરસ ધન્યવાદ આવજો ફરી મલશુ.
હ.